હલો
હાલો
હેલો મિત્ર
હા હા
મારો અવાજ આવી રહ્યો હ છે
હા મિત્રો તમારો અવાજ આવી રહ્યો છે
શું કરી રહ્યા છો હવે
અ એમ તો અત્યારે હું ફ્રીજ છું ને જરાક રીલ્સ જોતો હતો પણ હવે વાત કરવી હોય તો હું ફ્રીજ છું
તમારા મિત્રો ઉઘી ગયા
હા એમ તો મારા બધા મિત્રો ઊંઘી ગયા હું જાગતો જ છું
તમે કેમ છો મજામાં છો
હા તો મજામાં જ છ
તમે હવે શું કરો છો કોલેજ કરો છો કે
હા એ તો હું ગામડા થી બહુ જ દૂર મારી એક કોલેજ છે ત્યાં કોલેજ માં જ આવ્યો છતા હું તે મારે
હા હા એમ તો આજે આપણે ગામડા વિશે થોડું વાતો કરી ગામડામાં શું શું હોય શસોની હોય એના વિશે આપણે થોડી જે વાતો કરીએ
હા જરૂર
હા જરૂર ગામડું વિશે તો ચર્ચા કરવા મને પણ ખુબ જ મજા આવે છે છે કારણ કે ગામડું એ આપણી જન્મભૂમિ હોય છે એના વિશે વાત કરવી હોય તો એ ખુબ જ મતલબ મજેદાર હોય છે તો ચાલો આપડે વાત કરીએના વિશે
એમ જોવા જઈએ તો ભારતનો આત્મા ગામડામાં વસે છે આ વાક્ય માત્ર કહેવતજ નથી પરંતુ એ એક હકીકત છે ભારતની મોટા ભાગની વસ્તી ગામડામાં રહે છે આપણા દેશની સંસ્કૃતિ પરંપરા મહેનત શદી અને માનવતા ગામડાઓમાં જીવંત જોવા મળે આવે છે આજે શહેરો વિકાસની દોડમાં આગળ વધી રહ્યા છે છતાં ગામડ ગામડાનું મહત્વ ક્યારેય ઓછું થઈ શકે નહીં ગામડાની સૌથી મોટી ખાસિયત તેની કુદરતી સુંદરતા ગામમા ચારે બાજુહરીયા ખેતરો વૃક્ષો તાળાવો નદીઓ અને ખુલ્લો આકાશ જોવા મળે છે સવારે પક્ષીઓનો મધુર અવાજ ઠંડી અને શુદ્ધાહવા અને સાંજે સૂર્યાસ્ત નું સુંદર દર્શય મનને શાંતિ આપે એવું હોય છે શહેરની દોડધામ અને પ્રદૂષણથી દૂર ગામડાનું જીવન ખૂબ જ શાંત અને આનંદમય હોય છે માટે મિત્રો આપણા આપણા ગામ લોકો ખુબ જ સરળ અને મહેનત તથ મિલનસાર હોય છે તેથી તેઓ એકબીજા સાથે પ્રેમ અને સ્નેહથી રહે છે કોઈને કોઈના ઘરે લગ્ન હોય તહેવાર હોય કે મુશ્કેલી નો સમય હોય આખું ગામ એક પરિવાર ની જેમ સાથે ઉભું રહે છે આ ભાઈચારો અને એકતા ગામડાની સૌથી મોટી હોક છે ગામડાનું મુખ્ય જીવનદાર ખેતી છે ખેડૂત દિવસ રાત મહેનત કરીને ઘવાનું ચોખ્ખા હ કપાસ શાકભાજી ફળ અને અન્ય પાક ઉગાડે છે વગેરે વગેરે આપણે રોજ જે ભોજન કરીયએ છીએ તે ખેડૂતોનું મહેનત પરિણામ છે તેથી જ ખેડૂતો અંધાતા એમાં માગશે ખેડૂત વિના દેશનું જીવન અધૂરું છે જો ગામડામાં પશુપાલન પણ ખુબ જ મહત્વનું છે ગાય બકરી ભેસ અને અન્ય પશુઓ પાલન કરીને લોકો દૂધ અને અન્ય ઉત્પાદકો ન મેળવે છે આ ગામડાની આર્થિક વ્યવસ્થાનો મહત્વનોો ભાગ છે જો આપણે એમ જોવા જઈએ તો ગામડામાં તહેવારો ખુબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે જેમકે ઉત્તરાયણ દિવાળી હોલી જન્માષ્ટમી નવરાત્રી અને અન્ય તહેવારો વગેરે વગેરે આખું ગામ સાથે મળીને આનંદ કરે છે ગરબા લોકગીતો ભજ લોકનૃત્ય ગામડાની સંસ્કૃતિ વધુ સમૃદ્ધ બનાવે છે જો એમ જોવા જઈ તો ગામડાનું ભોજન પણ ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે જે આપણા શરીર નું સ્વાસ્થ્ય ખુબ જ જાળ રાખે છે તાજું દૂધ ઘી શસ રોટલો શાક દા ભત અનેને તજા શક ભાલી શાકભાજી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી હોય છે તો તમે એના વિશે થોડું મને હજુ પશો
હમ ગામડા વિશે વાત કરીએ તો અમારું ગામ પણ એક ડુંગરાળ વિસ્તારમાં છે ડુંગરાળ વિસ્તારમાં હોવાના કારણે મારે ગામમાં ઘણા બધા ખણકાઓ પણ છે અને એજ ખણકાની ની તે એક અમારે ત્યાં વોટરફોલ પણ બની ગયેલો છે જ ચોમાસાની ઋતુમાં ખાસ કરીને ઘણા બધા લોકો ફરવા આવતા હોય છે દૂર થી દૂરથી એ વોટરફોલ ને જોવા માટે આવતા હોય છે ને ત્યાં મજા માવા માટે આવતા હોય છે તો અમા આપણા ગામના ગામ વિશે વાત કરીએ તો એક ખુબ જ મોટી ખાસિયત જેવી છે અમારા ગામની અને બીજી વાતો કરીએ તો એમ તો ઉનાળાના સમયમાં અમારા ગામમાં આખું સુખાઈ જતું હોય છે કારણ કે ડુંગરાળ વિસ્તારમાં પાણી ચોમાસાનુંું બધું વહી જતું હોય છે જે નીચે જમીનમાં ઉતરવું જોઈએ એ ટલ નથી એના કારણે પણ જેમ ચોમાસું આવી જાય છે એમ બધું મસ્ત હરિયાળી થતી જાય છે ડુંગરો હોવાના કારણે ખુબ જ રોમાંચક એવો અનુભવ પણ થાય છે ડુંગર ઉપર અને ડગરા વિસ્તાર હોવાના કારણે અમારા ગામમાં ઘણા બધા હિલ સ્ટેશન પણ આવેલા છે જે હિલ સ્ટેશનો પર લોકો દૂર દૂર થી ફરવા પણ આવે છે ત ચોમાસાની ઋતુ ચથી છે તો એ ઋતુમાં તો અમારા ગામમાં ઘણા બધા લોકો ફરવા આવતા હોય છે દૂર દૂરથી એ લોકો સાથે ફગવાની અને મ મજા માણવાની પણ ખુબ જ મજા આવતી હોય છે એમ અમારા ગામ વીસે વાત કરું તો એમ તમે કીધું તેમ કે ગામના લોકો ખેતી અને ગાય ને એવી રાખતા હોય છે તો અમારા ગામમાં પણ લોકો ઘણી બધી ખેતી કરે છે અને ઘણા લોકોની ઘરે ગાય પણ છે જેનું દૂધ એ લોકો ડેરીમાં ભરવા જતા હોય છે ને એની સાથે આજના લોકો ઘરે બેસી રહેેવા કરતા જે બાર અમુક મજૂરી પર પણ જતા હોય છે જેના કારણે લોકો એ પોતાનું જીવન ખુબ જ સુધારી લીધેલું છે જે પેલા ગરીબીમાં જીવતા હતા એ લોકો આજે સારી રીતના જીવી રહ્યા છે સારું એવું ભોજન કરીને ગામડામાં તો આપણે જાતે ખેતી કરતા હોઈએ હોઈએ એના કારણે આપડી લીલી શાકભાજી પણ સારી હોય છે તો ગામડાનું જીવન એક ખૂબ જ સારું જીવન હોય છે અત્યારે મારી કોલેજ એક સિટીમાં છે તો સ નું જીવન એટલું બધું સારું નહિ હોતું કારણ કે જ્યાં આપણને ઘણી બધી ગંદકી જોવા મળે છે ઘણું બધું પ્રદૂષણ જોવા મળે છે જયારે આપણું ગામ ન એક સ્વચ્છ વાળું હોય છે તો ત્યાંનું જીવન એક ખૂબ જ આનંદ આનંદમય હોય છે તો તમારી કોલેજ પણ એકિ વિસ્તારમાં છે
હા હું પણ ગામડામાં જ રહું છું હવે કોલેજ કરવા જશે હા આજ્ય સરકાર ગામડાઓનો વિકાસ માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે સારા રસ્તા પીવાનું પાણી સા હોસ્પિટલ ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ ગામડાઓના ગામડાઓ સુધી પહોંચાડવામાં આવી રહી છે આપનું ગામનો ધીમે ધીમે આધુનિક બની રહ્યું છે પરંતુ હજુ પણ કેટલીક સમસ્યાઓ એવી છે કે કે સારી હોસ્પિટલો ઉચ્ચ શિક્ષણ રોજગારી અને પરિવહનની સુવિધા સુવિધાનો પણ અભાવ છે તિથી જોસ આ સમસ્યા દૂર કરવામાં આવે તો ગામડું વધુ સમૃદ્ધ અને આત્મનિર્ભર બની શકે છે તો મિત્રો ગામડો આપણા દેશની સાદગી મહેનત સરકાર પ્રેમ અને પ્રકૃતિ સાથે જીવ જીવા જીવા મશિક વ છે હે શહેર આપણને સુવિધાઓ આપે છે પરંતુ ગામનુંું આપણને જેવવા ના સાચા મૌલ્ય સીખવેય છે બલ શીખ છે મહાત્મા ગાંધીજી એ પણ કહ્યું હતું કે ભારતનો વિકાસ ગામડાના વિકાસમાં સમાયેલો છે આ વિચાર આજે પણ એટલો જ સાચું છે જે ગામડાનો ગામડા વસે તો દેશ વધુ મજબૂત અને સમૃદ્ધ બનશે તેથી ગામડું એ માત્ર રહેવાનું સ્થળ નથી પરંતુ એ આપણે સંસ્કૃતિ પરંપરા અને માનવતાની ઓક્ષ તો આપણે ગામડાના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જરૂરી છે અને દેશનો વધુ સમૃદ્ધ બનાવી શ શકી છેએ તેથી ગામડા ગામ ગામડામાં ઘણા બધા પશુપાલન હોય છે તેઓની પણ પણ સેવા કરવી જોઈએ તેઓનું પણ આપણે ખુબ જ રસપ રગ એવાનું પણ આનંદમાં રાખી શકાય મિત્રો. ગામ ગામડું આપણને સારી મહેનત વગેરે પણ પૂરું પાડે છે પરંતુ હજુ કેટલીક સમસ્યા એ છે કે કેટલીક જગ્યાએ સારી હોસ્પિટલો વગેરે પણ ન નહી જોવા મળતી તેથી યુવાનો ન રોજગારી માટે શહેરોમાં જાય છે જો આ સમસ્યા દૂર કરવાવામાં કરવામાં આવે તો ગામડું વધુ આત્મનિર્ભર પણ મળણી શકે છે. અને પોતાની મેં એ જાતે જ બધું કરી શીખે છે તેથી ગામડું એવું નથી કે એ બહાર જવું જ પડે પૈસા કમાવા માટે પરંતુ જો ગામડાનો વિકાસ જ થાય. તો શહેરમાં રોજગારી મેળવા માટે દોડધામ કરવી પડતી નથી તેના કારણે આપણે ગામ લોકો વધુ રોજગારી પૂર્વક આપી શકે તેથી હું અંત માં તમને એટલું જ કહીશ કે જો ગામડાનો વધુ વિકાસ થાય તો એ પણ આત્મ આત્મનિર્ભર બનશે એ જેની ખાસિયત બની રહે છે. તો તમે મને કિમતી સમય આપ્યો એનો હું તમારો ભાર માનુ શું. હ
તમે પણ ખૂબ જ એવી સારી સારી વાતો કરી જે મને ખુબ જ ગમી ગામડા વિશે અંતે હું પણ હવે વિરામ લેવા માંગીશ કારણ કે મારો પણ ઉઘવાનો હવે સમય થઈ ગયો છે તો ભાઈ વિરામ લઈલે.
ચાલ તો મળી‌.
હમ